એમ
હલો જય શ્રી કૃષ્ણ હલો જય શ્રી કૃષ્ણ હલો જય શ્રી કૃષ્ણ
જય છો તમે
જય શ્રી કૃષ્ણ તમે ક્યા કરો છો.
કામ કર છ.
કઈ કશા
મજામાં જ છુ, આપ ક આબ તમે કહો
મેવી મજા મેં છુઈએ. તમ સ તમ -તમારું શું નામ છે.
તમને શું ગમે છે. માગ છે.
અ- અચ્છા અચ્છા અચ્છા ઓકે
આ શુ
તમે -તમે શું કરો છો.
ક રુ શુ
હલો
હા સ
હ- કશમા કશાનુ
શું છે. મજામાં જ છુ.
તો મજામાં છો, ક્યા
શું છે. તમે કઈ હોજુ છે. તમે ચોરાઈ પે ગયા છે.
નાહી નહીં ચીજે
નહીં ચીજે છે, બોહુ રડ તો તો આજ છે આપો તો ચોરાએ પે જોવે છે અમે
અ બોલ્યા તો છે, પર-જા વ જવા કો થો પર વ આ કેન્સલ કરી દિયો છો, -અને વા
તમે કંયા રહો છો, ગપે છો યા ગાઉમે છો.
હમ ગ પે છે.
અચ્છા
હા આ
તમે અહીંયા ભારત સો રી છે.
હમ ના ના ના ના ના ધૂપ ગરમી ઘણ પડતી ગરમી અત્રી ગરમી હે હ બાપ રે બાપ
હા ગમી બહુ હચો વચ્યો
હમ્મ.
તન બી ગમી ઘણો આછો લાગો ઘણી લાગડી છો બાકી નીકાળતી ઈચ્છાશ કોની વે છો.
હમ્મ.
આજ ખૂબ ગરમી છે. બારીશ આવવા જશે તો વેરેસ શું છે ખૂબ ગરમી છે આજ તો.
હા
અતીર રોજ જ બારિશ આજાવે તો વા પણ મારે કામ કરનો બારિશ આવે તો જ સારો વાળો ગીલો કરીને ચગે ચલી જાવે છેવ તમને શું? તમે કઈ કરો જોબ કરો છો યા કામ કરો છો ઘર કામ કરો છો?
તે ક્યારે આવશે? હલો, તે ક્યારે આવશે?
હા આવે શેને આ શામળા આવરયાશે.
અચ્છા.
શું થયું? કઈ આવે છે?
હું કાલે આવીશ હે.
કાલે આવે છે?
હ કા કાલે આવીશે હમ્મ.
શું છે? તા પછા આવશે. અને
એક ના ના ના ના કાઈ ગુમાંની ચાલ જશે.
જાઉ છે બારિશ કા મોસમ વણ ઘુમવા જાઉ શે. હે અમે તો જાનો છાવે છે. બારિશ કો મોસમ હે ઘુમાવારી ઈચ્છા વૈ જાઓ દૂધ વખ સાત દિન વૈસે. તમે ઘુમીને આવો છે. તમે જાઈતે છે માતાજી કે વા. ગાડી ચારી્યા આપણા ગાવમાં છું તમે જારર્યા?
ના ના ના જારયા મેં.
પાછું.
હમ્મ.
તમે કોણ જ્યારયા છે?
હો માર ઘરે મમ્મી જારીને માર મમ્મી
આ શું છે?
હમ્મ.
તમે જાઓ છે કે તમે કા જારો છે યાંપે ગાપે? તમે ગુમ્યા યાવજો છે.
હા વો સઈ હે પર વહા એ કામ છે ણ અણુ વાત છે. હું વાત છે? હલો. મારી બાત સાંભળો છે ને?
તો શું શુંનો શું.
મેરી વાત સાંભળો છે ને? હલો અ હલો.
હા શું?
હા હમારી વાત હાભળો.
હા શું સુના શું?
હમ્મ સેરી ઉદ યશ કેય રહ્યો છે કે ફતેનંગર ચાલુ હશે કે
શું છે ફતેનગર છે શું છે ફતેન હલ્લો શું?
હતું કપડા લાવા શે પતેનંગર શું કા
કપડા સોભા શું જે સદમસૂર લા અચ સા બતોસ બઉ સરસ છે સાજા સૂઝ છે વા પણ કપડા લાયા શું.
અચ્છા.
આસો મહિનો ઉદયપુરમાં મેલો લાગજો શું તમને ગયા છો.
ના ના ના નહી ગેય કશે. મેળામે આ તમે ગયાં છે. હલો.
ના છે ના
હા.
ને શું.
પ્ર
પંચ પતિઓ છે તમને તો તમને
આજે બહું ગરમી છે હેનો?
મને ભૂખ લાગી છે તમે ખાણો ખાયો છે?
આજે ઘણી બઉ ગરમી છે. હા હા જીમ્યો આપ જીમ્યો? હાળો જીમ્યો
આ શું સૂચવે છે. સાચું જ
તમે જીમ્યો હ અચ્છા કાઈ જીમ્યો ખાણા મેં?
તમે કાઈ બાર શું મોસમ હો શું બારીશ આવશે લાગેલુ શું
હા. વાદળ આવી ગયા હતા પાછા
હા શું બારીશ આવશે છું.
હમ્મ.
મારી બારી જોત વાત કરીબી છે. મારી તમારી જોડી બાત કરી છે?
હા મને તાન તમારે જોડે બાત કરવાનું ઘણું સરસ લાગે છે.
હા શું?
હા સારા બોલ
મારા ઘરે આવું છે?
હમ્મ આવું છે ને.
કબ આવું છે?
બે દિન બાદ આવું છે.
શું છે.
હમ્મ.
તમે કાઈ હોર્યો છે?
તો અહીંયા આવો કે મારે ઘરે તમે
હા અહીંયા છું. હા આવોને અમારા ઘરે આવું છે?
પણ મે જલેબી ફાફડા બનાવું છે આપણે વાત છે.
અછું.
હમમમ
આસું.
તમારે પસંદ તો છે ને?
શું છે!
ઠાકરા, જલેબી, ફાફડા
હમમમ
હૈ!
શું છે હા અછું લાગુ છે એવ. ઘણા અચ્છા લાગે મેં એકવાર ખાયા છે. અમણાં જ ખાવાની ઈચ્છા કરે છે.
હા તમારા તને પસંદ છે ને?
સાસો અચ્છા, આછા, છે
બસ અચ્છો તો આપ સુનાશું. તમે શું છે? શું છે? માને ભૂખ લાગી છે. ભોગી મને લાગે છે તો લાગે, લાગે
બ બીજે બીજે બેઠકમાં હું બીજે બેઠકમાં હું તમારી તમે આવો છે કે.
હા, શું આવઉ છું તં જ આવઉ છું?
અ હા બેઠકમાં હું તુરે સાંગ સાથે આપ
હાસું? તમે કઈ હોય છે. સુું છે?